બોલો બોલો બસ કઈ નઈ હોસ્ટેલે છે
તો આજે દા તારકા ભવના જવાનો પ્લાન કરીયે
હા હા જઈએ દાતાર જઈ દાતાર
એવું છે હ તો આપડે બધીને કોલ કરીશું બધીને લેતા જાય
હા હા બધી ને જ નઈ જવાનું હોય ને મહિલા ને ને રાહુલ ને ને હા હા બધા ભેગા થઈને જાય ને
અત્યારે તમે ક્યાં કોલેજે થી આવ્યા કે કોલેજ નથ ગિયા
ના આજ તો કોલેજમાં રજા હતી બંક હતો બંક
હા હા શનિવાર હતો એટલે
હ હ
હા આ અમારા મયુરભાઈને કઈમે કોલેજ જવાનું હોય
હા તેને કઈ કામ ના હોય તોય જાય
એમ કેમ એને હમજાવો હવે
એતો વાત છે મે જાજો સમજાયું કે હમ્મ એમાં તમને ક એને છે તમે તું ને એક રાહુલ સમજાવ ને તો સમજે બાકી કઈ નહી
અમે તેને ક કાલનામાં ભેગો દાતાર ભાવન ક્યાં આવે છે
હમ
હ મનેગર અત્યારે જવાની કેવી મજા આવે
એ તો વાત છે એમ વાતાવરણ તાકાતરું થઈ ગયું
હા એજ ને અત્યારે આમાં જાયએ તો વધારે મજા આવે
હા
હ વાતાવરણમાં અત્યારે આપડે ભાવના બેઠા હોય ને ચા પીતા હોય ને
હા હા એમાં પછી અલગ અલગ વસ્તુ ખાતા હોય
હ સાટા આવ તો જીણા દેણા
આા મજા જાવ આમાં આનંદ આનંદ થઇ જાય
હ જન જ દેખાયાઈ જ હો ઘડી કડી
હમ
પણ આમાં અમુક માણને ન ખબર પડે ને અમુક માણ ને ભાઈ
હા સાચી વાત છે બરાબર છે કે્યાં બીજું વું બજાર
હા આ હોના વાટ તો એ ભીખ જગ
હા
તો પ ન મન
હમ
હા અત્યારે પાછું એ કે કોલેજ જવું અત્યારે એ કે છાટા આવે પાછું બેગ મૂકીને દયોસ ને
હે
હા જાઓ ઓલોગ વશ્રમ ગયો
એટ એને કોલેજે તો જવું જ નથી
હા ખાલી બના જ છે
બાર ના છે આગડી આડી કોલેજ નાું નામ લઈ ને આડી એ મધુરમ પૂગી જાય
હા હમણાં ્યાં જને પ કોક ના જોયા ર છે બે રે ભને હને કોણ સમજાવ
બાકી દુકાને જા હૈ
હા હી ચા પ સિગરેટ પી
હા હા હમ
અને પછી પાછો આવતો રે
હા હા કઈ નઈ કામ ધંધો નહીઈ હોય નોકરો નો નોક નખો કરતો હોય
હા એને કઈ કામ ધંધો હોય ને રખડીને લ છેવું છે
હા હા
કેટલી વાર સમમજ જવાનું નામ જ લઈશ મારે જ આવું છે
હા એટલે એને એવું છે કે કોલેજમાં ડેલી જાય ને તોન્ડસ પુરાઈાય
અટેન્ડન્સ પૂરીને ક્યાં જવો એના
હમ
આવડવવી જોઈએ ને કઈક
કેમ છે બીજી જિંદગી માં
બસ ડ્યુટી કરવાની મજા કરવાની
હમ આજે જઓ ને ડ્યુટીમાં
હા હજી એક મહિના જવાની છે હા
તો ડ્ય
હ આપડા સુમિતભાઈ શું કરે
બસ મિતભાઈ બેઠા છે
હા હ સ્મિતભાઈ અત્યારે નેવડો જ લાગે સાવ
હા નનેવરો અત્યારે મેસેજ નવું હોય
એવું છે
હમ
હ તમારે ભેગા જ રહીને જ
હા હા અમારે ફ ગ
ક્યારેક તમારે ઘરે ક્યારેક જવાનું છે
કઈ નક્કી નથી બાકી જવાનું તમણાં થઇ જ જાય
તો આપડે એની મ પેલા દા ચારકા ગીરના જતા આવીયએ
હા હા
સકરબાગ ને બધું ફરતા આવ અત્યારે વરસાદ જેવો તો મજા આવે
હા હા બધા ભેગા થઈને જઈ ને તો વાંધો ન હોય
હા એ જ તો હવે એનાટ બધે ભેગા થવા હતું રવિવાર ગોતવો પડે આપડો મયુરભાઈ ન કરાવવા નની
હા હા પછવકે કે મારી ર છે આપડી
હા એનો પાછો કોલેજ વગર બી ન જાય
હમ કોલેજે કોના આટું જશ કઈ ખબર પડતી નથી
હા ગજ ન કીનાતું જતો એ ખબર નથી પડતી એક વર્ષ નનું મોનું જવું જ હોય ને પસે પૈસે
હા એની પાછળ પાછળ જવું જોઈએ ને જોવું પડે કોની હોય
હા અત્યારે હું કરવા માંગતો હોય
હમ
તો અત્યારે તમે ક્યાં છો કોલેજ હવ કે રૂમ માં
રૂમે છે રૂમે
હા જમી વમી લીધું કે
હા હા જમી લીધું હો હમ તમે જમી લીધું
ઓહ અમે જમે લીધું
હમ
હા અત્યારે તો હું ડ્યુટી માં પેલા જમી ને હવે આગળ કઈક વિચારીએે
હ હા નવરા નવરા બશી ક અ ફરવા બરવા નીકળએે
કા તો મુવી ચાલુ કરીશું કા તો પાઈ રીલ છું ફેરેવીશું અહીંયા તો કંઈ કામ છે નહી આપણેે એક ડ્યુટી ન હોય ડ્યુટી પતાવીને પછી ફ્રી જે કરો ઈ
હમ તો ડ્યુટી કરીને પછી તમે આગળ કઈ થાય પછી ડ્યુટી પતિ ખત પૂરી થઈ જાય પછી
પછી કઈ થાય નહી પછી એક એક્ઝામ આવે એક્ઝામ પાસ કરીને પછી ગમે ત્યા જોબ કરીને
હા
પ્રાાઈવેટ જોબ જોડે ગવર્મેન્ટ જોબ તો હ એ એક એક્ઝામ આવે એ પાસ કરવી પડે
હા હા
જ્યારે વાર હોવે એમાં
તમને સેલરી કેટલી મળે ગવર્મેન્ટની
ગવર્મેન્ટમાં પાંત્રીસ હજાર સ્ટાર્ટિંગ થાય
હા ને પ્રાઈવેટમાં
પ્રાઈવેટ માં અઢાર હજાર
હા તો શું તમે તું શું કરો માંગ સ
કઈ નહી આપડે તો વિદેશ જવા માંગીએે
સીઝનિયા પગાર વધે હા એક બાજુ અઈયા અહિયા જોબ કશું ન.
હ.
ન્યા એમાં શું ડિમાન્ડ વધારે છે ને એટલે ન્યા તે. પગારની સેલરી બહુ વધારે આપે
હો હાઈ આપતા હોય ને હાઈ લેવલ ની.
ને આપડે લે બે બે અઠી અઠી લાખ પગાર હોઈ
ઓહ
તો બસ આપડે અહીંયા છે ને પાંચ વર કાઢ નાખી એટલે બ જિંદગી લાંબી થઇ ગઈ. પછી પાછા અહીંયા આવી દહ વી હજારમાં નોકરી કરીશું
હા હા
પછી વાંધો ના આવે ને પછી આપણે ઈન્કમ જે સારી લઈ લીધું હોય
હા
એ બસ એ કરવાનું વાત તો વિચાર પણ હવે પાસપોર્ટને બધું નીકળે પછી એરો ભાઈ આપે હું છ ન તો તમારે શું હવે આગળ કરવાનું વિચાર હ.
બ આગળ કઈ કરવાનું ઈરાદો તો નથી પ જમી એલા બુટું છે બુટું હચાવ્યું
હા બાપા રાંધે
હા હા
હા બાપન તો તો એક જણા હશે
બે વાઈ છે બે વાઈ વાચ છે
બેભાઈ રહ હ શો
હા
હા એ હાલું
હમ્મ
શબત હ કે બોટ દેવાની જ છે.
હમ્મ હમ્મ આવો બાકી રખડખ ફરવાની બ.
હા જ આવું હમણાં હમણાં તમને ખબરલે સેલ પડ્યો સે. ન્યાવલ છત્રીને રેન્કોડને બધી જોડે
હા હા
એ એસી રુ રેનકોટની એવું જી આવએ ને એક લેતા તો હું તો માસું નીકળી જ આલે ઘનું
હમ્મ હમ્મ
અત્યારે એક તો હતો પણ એક અત્યારે રાહુલભાઈ ક્યાંક કોઈ ન કો કઈ જતો નથી
એવું છે તો આપડે જઈએ બધા ભેગા
હા અં બધા ગયાયા કઈ કે એવું હોય તો સારો હોય તો લઈ લેશો
હા અહી દેખાશ તો સારાય ય.
એ તો કુંહુ સારા દખાયશને
હા હા
સતરેજ વક્સ સે
છતરધજ અત્યારે બટવારા હાલેસ
હા એવું છે
આ પિંકકી પિંકી છે
હ એ ભાઈ છોકરી ન કલર થઈ ગ ભાઈ.
હમ્મ એ બધી ચેક કરીશ ખોલી ખોલી ને ચેક કરીશ
ક્યાં મોટી એક ક્ષત્ર તમ દેાય
મોટી એને દેાય બધી નાની નાની જ દેખાય છે.
નાની નાની આપડે ત્રણ ચાર જણા ખભાઈ જ ને મોટી જંબો આવે એટલે વાંધો ના હું ત્રણ ચાર જણા પાસે આપડા એવા એક જું હોય
હા બધા સાથે રખડો વારા
હા એટલે એ છત્રી તો વાંધો નહી એટલે એવી છ તમને અહી દેખાત તો કેજવું તો આપડે લઈ જ લઈએ
હા હા નાની નાની અત્યારે તો દેખાયશ મોટી મોટી નથી જ દેખા
એવુંય તો તમે પૂછી લ લો ને
હ હા હલો પુછ લ વિીડીયોું વિટરીંગ એલા ઓરાશ
હા એજ ને એને પૂછ લજ એને કે મોટી જો છત્રી એ હો એના કામ હ ને વિડીયો શૂિંગ ને કરવું ને એટલે પછી ભલે ને આપણે સ શિયાળ જણા રખાડીએ
આાથી વિડીયો શૂટિંગ જ કરે છે અત્યારે
હા એવું છે ઈ વિડીિયો શૂટિંગ કરે
હા વિડીયો શૂટિંગ હાલે માર્કેટિંગ કરતા હોય ને
તો તમે આવી જાઓ ને વિીડિયામાં
હા હા
હ હાથૂચા ક જ આપડે જોઈએ તો વી ગએ
હા છત્રી ખોલી બધી વિડીયો એડિટિંગ કરીશ
વ્યા છત્રી ખોલા ને વિડી
હા છત્રી કોોળ ની વિડીયો ઉતારે
હા જો અમારો મયુરભાઈ આવી ગયા છે વશરૂમ કરીને હવે જવાની ત્યારે છે
થઈ ગયું કે બાકી અત્યારે જાહે ને અત્યા
ના ના હવે અહીંયા બેગ તો પહેરુંસ મને એવું લાગે કે હું વિચાર હોય
જાશ ને કપડા બપડા પેરી લીધે ચપલપલ પહેરી લીધા છે, નીકળશે જ લાગે છે,
હા અમને એવું લાગે તો ખરા પણ હવે શું કરે ઇ હવે એનો આગવો વિચાર છે. મયુરભાઈ ન આંગળીયો કરતા આવડે
આંગળીયુ કરતા બહુ આવડે હો.
હા મયુરભાઈ હવે જવાનો વિચારમાં છે, અને આ મયુરભાઈ નીકળા
હા નીકર નીકર નિકર કેજે નીકર નીકર.
હા ભાઈ હાલ જાવ જાવ તમે કોલેજ જઈ જાવ હાલ ભાઈ કોલેજ જ મયુર ભાઈ હવે વૈધા શે કોને આપડો મિતભાઈ છે, મિતભાઈ ને જાવાની તૈયારી માં લાગે છે.
હા. હા હલો રાખો હલો.
એ હારું હાલો પછી નીરાંતે કોલ કરી.
હાલ.